આજ આવેજ મારો હા હા આવેજ બોલો. કેમ છો મજામાં બસ બસ એકદમ મજા. આજે એક સરસ વિષય મળ્યો છે, કે નવરાત્રી નો તહેવાર મે કીધું એના પર આજે આપણે ચર્ચા કરીએ.
હા આ તો ખુબ સુંદર વિષય છે ને અને કેહેવાય છે કે નવરાત્રી ભારત ન ખૂબ જ આમ પ્રસિદ્ધ અને આનંદમય તહેવાર છે.
સાચેમાં કેમ કેમ નવરાત્રીનો અર્થ એ છે કે નવરાત્ર્રીઓ આ આ તહેવાર છે ને આમ નવ દિવસ અને નવ રાત સુધી ઉજવવામાં આવે છે.
સાચું કીધું અને આ દિવસો દરમિયાન છે ને માતાજીની ભક્તિ પૂજા અને ગરબાનું ઘણું મહત્વ હોય છે.
હા સાચેમાં કેમ કેમ ઘણા લોકો સવારે વહેલા ઉઠીને ઘર સાફ કરે છે અને પૂજાની તૈયારી કરતા હોય છે.
કહેવાય છે કે ઘરમાં માતાજી નો ફોટો અથવા મૂર્તિ મૂકીને દીવો પ્રગટાવીને આવે છે ને.
હમ સાચેમાં પછી ફૂલ અગરબત્તી કુમકુમ અને પ્રસાદ થી પૂજા કરવામાં આવતી હોય છે ઘરોમાં.
આ દિવસો દરમિયાન ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે.
હા અને ઉપવાસનોો હેતુ શરીર અને મન બંને શુદ્ધ શુદ્ધ રાખવાનો હોય છે.
અને સાંજે મંદિરોમાં ઘણી ભીડ પણ આપણને જોવા મળે છે.
હમ સાચી કેમ કે લોકો માતાજી ના દર્શન કરવા માટે. એકદમ ઉત્સાહ થી આવતા હોય છે.
બિલકુલ અને મંદિર માં આરતી નો મધુર અવાજ વાતાવરણને પવિત્ર બનાવે છે
એકદમ સાચી વાતમ નવરાત્રીમાં ગરબાનું સૌથી વધારે મહત્વ હોય છે.
ગુજરાતીની ઓળખ તરીકે પણ ઓળખાય છે ને.
સાચેમાં કેમ કે ગરબા કરતા સમય ગરબા કરતા સમયે લોકો ગોળ ગોળ ફરીને એકદમ નૃત્ય કરતા હોય છે.
એ એમ ગીતોું સાંભળતા જ આમ કેવાય ને કે ઉત્સાહ એકદમ લોકો નો છે ને વધી જાય છે અને ખુબ જ એ લોકો ગરબામાં આમ એ આમ. ગગન હોય છે આમ લગ્ન કેવાય ને લગ્ન થી આપ
એકદમ સાચી વાત લોકો દાંડિયા રાસ પણ નવરાત્રીઓમાં ખાસ કરતા હોય છે.
બિલકુલ અને દાંડિયામાં તો બે લાકડીનો પણ ઉપયોગ કરીને તાલ સાથે રમવામાં આવે છે ને
એકદમ અને પાછા નાના નાના જે બાળકો હોય ને એ મોટા લોકોને જોઈને અ શું કેવાય ગરબા શીખતા હોય છે
બિલકુલ સાચું કીધું કે નાના બાળકો મોટા લોકોને જોડે થી બધું શીખતા હોય છે.
હમ કેમ કે નવરાત્રી ના સમયે એકદમ રંગ ભરેલા કપડાં પણ પહેરવામાં આવે છે.
જેમ કે ચણ્યા ચોરી પછી આમ કેળિયું આ તહેવારો આ તહેવારની છે ને શોભા વધારે જ આવતી
હ એકદમ કેમ કે વિવિધ રંગોના કપડા આમ તહેવારને તહેવારને એકદમ વધુ સુંદર બનાવી દે છે.
બિલકુલ અને આમ દરરોજ અલગ રંગનું આમ પણ આમ ઘણું મહત્વનું આમ જાણવામાં આવે છે બધું.
સાચેમાં કેમ કે ગરબા મેદાનો મેદાનોને રંગી રંગીન લાાઈટથી એકદમ સજાવવામાં આવે છે એને એકદમ હ શુ કેવાય ત્યાં ભગવાન ની મૂર્તિ લગાઇને પછી એને એનો મંડપ બનાઈને ત્યાં એકદમ લાાઈટિંગથી બધું સજાવવામાં પણ આવે છે.
બિલકુલ અને સુંદર સાજવા લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે પછી
હમ એકદમ એકદમ કેમ કે ઘણી જગ્યાએ કેવું કે મોટા સ્ટેજ મોટા સ્ટેજ બનાવવામાં આવે પછી તેના ઉપર અ શું કેવાય? આમ ડેકોરેશન બી કરે અને અ સંગીતને બધું બી ગાતા હોય તહીંયા આગળ
હ જેમ કે આપડે ગીત સંગીત અને તાલ સાથે આ વાતાવરણ છે ને આમ જીવ બનાય દે છે.
સાચેમાં સાચેમાં કેમ કે આમ નવરાત્રી સમયે એકદમ શું કે -વાય અનુસાર અને પણ એકદમ બવ જરૂરી હોય એવું જોઈએ હ
બિલકુલ અને બધાને છે ને એકબીજાનું સન્માન તો રાખવું જ જોઈએ આ બધા
સાચેમાં કેમકે ગરબા રમતા સમયે એક લાઈન અને ગતિ જાળવવી રાખવી જોઈએ આપડે.
અને આ રીતે બધાને છે ને રમવાની સરળ તક મળે છે.
હા, એકદમ અને નાના બાળકો પણ ગરબા શીખવા એકદમ ઉત્સાહિત હોય છે.
અને મોટા લોકો તો એમને પ્રોત્સાહ પણ આપે છે ને
હા, અને નવરાત્રી નવરાત્રી ના સમયે ઘણા સંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હોય છે.
જેમ કે તેમાં ગીત પછી નૃત્ય અને નાટક પણ આમ રજૂ કરવામાં આવે છે એ બધા દિવસે.
સાચમાં કેમ કે આ તહેવાર સંસ્કૃતિને જીવિત રાખવામાં ખૂ ખૂબ જ મદદ કરે છે આ તહેવારથી આપણી સંસ્કૃતિ જાળવી જળવાઈ રહે છે એકદમ.
હા, અને નવા યુગના યુવાઓ પણ આ પરંપરાને છે ને આગળ વધ ધારે છે.
હા, કેમ કે નવરાત્રી એક માત્ર એવો તહેવાર છે કે જેમાં છે ને બધા યુવાનો અને બધા કેવાય બુઝુર્ગો બધા જ એક સાથેથે તાલના શું કેવાય ગીતના તાલે એકદમ ગરબા કરતા હોય માતાજીની ભક્તિ પણ કરતા હોય છે.
અને અલગ અલગ જગ્યાના લોકો એક સાથે આમ ઉજવણી કરે છે તે જોઈને આમ ખૂબ જ આનંદમ થાય.
સાચેમાં સાચેમ કેમકે આ તહેવાર દરમિયાન છે ને એકદમ હાસ્ય અને ને આનંદનું વાતાવરણ ફેલાઈ જાય છે બધી જ જગ્યાએ.
સાચું કીધું બધાના ચહેરા પર આમ ખુશી આમ જોવા મળે છે.
હા, કેમ કે જોને માતાજીના ગી ગીતો લોકોને ભક્તિ તરફ પણ શું કેવાય એકદમ ભક્તિ તરફ પણ લઈ જાય છે.
તે સાથે સંસ્કૃતિનું પણ આમ સંરક્ષણ થાય છે.
હા, એ તો એકદમ સાચી વાત કેમ કે આમ નવરાત્રી દરમિયાન સફાઈનું પણ આપણેે એ એક બહુ ધ્યાન રાખવું જોઈએ.
આમ કેવાય ને કે ચોખ્ખાઈથી આરોગ્ય પણ આમ સારું રહે છે.
હા, એતો છે તહેવારોમાં તહેવારો દરમિયાન ઘણા લોકો પ્રસાદ પણ વેચતા હોય છે.
હા પ્રસાદ પ્રેમ અને આમ કેવા ને કે આમ સદભાવના પ્રતિક આમ મનાવવામાં આવે છે.
હમ્મ એતો છે કેમ કે ઘણી શાળાઓ અને સંસ્થાઓમાં પણ નવરાત્રીનું નવરાત્રીની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે ઘણી શાળાઓમાં નવરાત્રી નું સ્પેશિયલ આયોજન કરે બાળકોને રમવા માટે કે બાળકો ત્યાં આગળ ગરબા રમી શકે
હા બિલકુલ તમે જેમ કીધું કે વિદ્યાર્થીઓ પણ છે ને ગરબા અને સંસ્કૃતિને અને કાર્યક્રમોમાં ભાગ લે છે આવા બધા
હા કેમ કે અને જોને કે આ રીતે જ આપણે આપડી નવી પેઢીને ની પરંપરાઓને આપણે ઓળખાણ આપી શકીએ છે એકદમ
સો ટકા સાચી વાત અને નવરાત્રી માત્ર છે ને મનોરંજન માટે નથી હોતી
હા એ તો છે જ ને તે ભક્તિ સંસ્કૃતિ અને એકતા સાથે જોડાય રહેવાનો આ તહેવાર છે.
હા તહેવાર સમાજમાં પ્રેમ અને આમ મિલજુલ વધારે છે.
એ તો છે અને જો ને એમ બધાને સાથે સાથે લઈને ઉજવવા માં આવતો આ તહેવાર એકદમ યાદગાર બની જાય છે આપણા માટે
બિલકુલ અને એટલે તો કેવાય છે કે નવરાત્રી ગુજરાત અને ભારત બંને માટે આમ ગ ગૈરવ નો તહેવાર ગણાય છે.
હા એ તો બો બો સાચી વાત કીધી કેમકે આ તહેવારોમાં ધાર્મિક અને સંસ્કૃતિક બંને દૃષ્ટિ ખૂબ જ મહત્વની હોય છે.
અને આ દિવસોમાં દરમિયાન છે ને ઘણા લોકો સવારે અને સાંજે માતાજીની આરતી પણ ક
હા અને આરતી ના સમયે ઘંટનો મધુર અવાજ આમ ભક્તોને એકદમ માતાજીની ભક્તિ માં લીન કરી દે છે
હા અને ભક્તિનું વાતાવરણ દરેકને શાંતિ નો અનુભવ કરાવે છે.
હા એ તો એકદમ બો સાચી વાત કહી છે તમે કેમ કે નવરા વરાત્રી દરમિયાન છે ને મંદિરો એકદમ સુંદર રીતે સજાવવામાં આવે છે તેના ઉપર લાાઈટિંગ માતાજી ને ફૂલહાર થી શણગાર કરવામાં આવે છે એને ઘણું બધું થાય છે.
હા તમે જેમ કીધું કે રંગબેરંગી ફૂલ અને દીવાઓથી છે ને મંદિર ને વધુ આકર્ષત બનાવે છે.
હમ અને તો કેટલે કેટલીક જગ્યાઓએ તો અખંડ દીવો પણ પ્રગટાવામાં આવે છે.
તેનું છે ને ધાર્મિક મહત્વ ઘણું માનવામાં આવે છે વર્ષોથી.
હા કેમ કે ગરબા પહેલા માતાજીની સૃષ્ટિ કરવાની આપડી બોવ જૂની પરંપરા છે.
હા અને આ પરંપરા થી ભક્તિ અને વિનમ્રતા બંને દેખાય છે.
સાચેમાં અને જો ને કેમ નવરાત્રી દરમિયાન ઘણા લોકો બોવ દાન બી કર તા હોય છે ઘણા પૈસા નું દાન કરે કે ઘણા પ્રસાદ નું દાન કરે બો અલગ અલગ જાતના દાન કરતા હોય છે લોકો.
બિલકુલ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી. એ પણ એક આમ સારી પરંપરા છે લોકોની.
બઉ સાચી વાત કહી હો તમે એકદમ બઉ સાચી વાત કરી છે. મને તો આ ટોપિક ઉપર વાત કરીને તમારી જોડે બહુ મજા આવી તમને કેવું લાગ્યું મારી જોડે વાત?
. ખુબ જ મજા આવી ગઈ અને ખુબ જ સુંદર વિષય હતો મને તમારી જોડેથી .
બ સરસ સરસ તો આપડે એક ફરી વાર નવો વિષય લઈને મળીશું ને નવા વિષય ઉપર ચર્ચા કરીશું એકવાર ફરી. .